હા ક
બસ મજા મજા તો આ બોરી ચલાઈ ની વાત કરતા હતા
હવે ઈ તો મકી આવે ઈ બરીચવાય ની વાત માં ખાય
હા એ તો છે અ કોમના બર્ડસ પ્યા જમ તોમ ઠાકરાઈ ગફ આપ અહ કોકના બર્ પડ્યા જે સેમ ટુ સેમ બડસ મારે ઠાકરા ભાઇ ગિફ્ટ માં આપેલા
ના ના ભાઈ ગિફ્ટમાં માં નોતા ઈ તમે એમ ગિફ્ટ મા રાખલી ઓમાં એ એ એક અલગ વસ્તુ છે જેને તમે ગિફ્ટ નું નામ આપો છો ખાલી
સાચ સેમ ટુ સેમ બડે સાાકરભાઈ સાકર ભાઈ ગિફ્ટ શું ક મને વાપરવા પછી મેને આપી દીધા પાછા રિટર્ન પે ની વસ્તુ ઉપર નજર ના નાખીએ આપણે વસ્તુ જે દાખલ કરવું કે ના ઈ તો પછી હવે એવું બીધું જ્યાં મોટું કરવાનું ન હોયમાં તમારું શરીર બ તમે થોડુંક ગીત માહિતી જો પાછું એ કરતા હોય એલે હું ક ગ્રીન શર્ટમાં તો તમને હવે થાયશે જ છે નઈ ત ફિટિંગ થશે
ફિટિંગ થશે હવે આમને
હા જીન્ શર્ટ તમ ફિટિંગ થાશે એટલે તમે નો પેરો તો તમારા માટે સારું છે છતાં તમારે પેારું હોય તો હું તમને આપી જાઉં તમારી હોસ્ટેલે
હા તે ટૂક સમય મા આપી જજો
કશું વાંધો ન જાદુ ન એક લોવર ભી છે ને મારી પાસે
હા પણ આપી ત જોધ પેન્ટ હોય તમારે અગર તો એ પણ આપી જજો એક્સ્ટ્રા નું પડું હોય તો
કશું વાંધો નને એમણાં બે પેન્ટ સીવડે કોલેજ ના બે પેન્ટ એમ જ છે તમને આપી દઉ
કોલેજ ના પેન્ટ તો તમે જ રાખો ને કાુંઈ બીજું હરું ફેન્સી પેન્ટ હોય તો આપજજો
હા ફેન્સી પેન્ટ જોઈ લ લગભગ હઈ શ આપડે બે બંને શરીર માં આપ હરકત થ ગય
હા એટલે એક બીજાને હવે મુશ્કેલ આપડાે બે શરીર માં એક જેવા થઇ ગયા મુશ્કેલ છે
કારણ કે જયારે એ સમયમાં હું પતલો હતો અને જે મારું તમને ખબર હોત તો ઓલું ત્રણ હજાર વાળું શૂટ ખબર ને કમ્પ્લીટ
હાા
હા એ શૂટ હત એમને પડ્યું તમને થઇ જશે
એમને થઈ જશે નહી થતો હોય તો એ હું કઈક
તો ક શું વાંધો નહી તમે લઈ જાવ આપડી ઘરે એમણેમ જ પીડું છે ક વાગ કોક ના સેલ કરીતા હોય તો સેલ કર ના નાક
સેલ તો કોને કરીએ કઈક કરશું હાલો
આવી વાંધો ને બાકી શૂટ નવે નવું કમ્લીટ ને બધી રીતના રેડી છે ને ખાલી હ ડાય ક્લીનિંગ કરાવી નાખૂ એટલે કઈ લઈ આવું નતું
હમ્મ.
એમ છે બધું સાડે છસ્તા એમ સાડા છતા હોય એવા છેમને આપડે સાડા આઠ આઠ આઠ વાગ્યાની આસપાસ નીકળીએ
હા તે વાંધો નહી કરશો એવું કઈક
બીજું શું જાવું છે બાપુને લાભ દવો છે કે નથ દેવો
હવે તમે એટલું ક્યો છો તો વિચારવું જોશે મારે બાકી મારી ઈચ્છા તો છે નહી બો
ના મારી ઈચ્છા નથી તો પેલા હું કોલ કરીને પૂછી લઉં જો હું બાકી કઈ બો દેવાની ઈચ્છા છે નઈ
હા તો વાંધો ને પછી જઉું ને કે
એ પછી એવું ના એમ તો જો હારું જ બનેવું હોય છે એમ ખબર હું આવું એટલે મારો તો વિચાર કે શી ખંડ ભી લેતો જાવ એટલે સાથે થોડુંક સ્વીટ હોય તો સારું લાગે.
એવું કરવું છે શિખંડ પુરી નો પ્લેન બને છે કે
શ્રીખંન પુરી નું એને કહી દઉ પુરી બનાવી નાખે શ્રીખંડ હું લેતો આવું તો તમે ભી આ લો તમે ભી ત્યા ત્યાં જમી લેજો બીજું હું હરેશભાઈને પછી લાવી દેજો
હ વાંધો નઈ લઈ જાાવ અમને કઈ વાંધો જ નથી
હા તો હમણાં કોલ થોડી વાર પછી એ કોલ કરું વાત કરું ભાઈ જો તું શું કરે આવી રીતના પ એ બધ નો સામાન ના બધો ફેરવ ને એટલે થું બ વિચા કામ ને બધ કરું હોય છે એટલે થું મને એવું લાગે અચ્છા ત વિના નાખું લેવાય
નહી તો પછી એ રીતનું હોય તો પછી કોયતું કરું ને તમે જમી આવજો હું અહીંયા હોસ્ટેલ જમી લઈ પાવ ભાજીનો પ્રોગ્રામ તમારો આ જરસ ભાઈને લાભ આપશો
તમે શિખણ પૂરી કેતી ખાવ
ભાઈ શ્રીખંડનું તમ લયો ત્યારે હું હાઈડ્રે જઈશ મને એક ડબ્બા માં બીજું સાઈમાં આપી દેજો આવીને શીખન રોટલી હું ખાઈ લઈશ
ના ના પછી ખરાબ લાગે શીખંડ પાાવ કોમ્બિનેશન બરાબર જામતું નથી એનાકતા તમે શ્રીખંડ પુરીને જે તમને હેવીમાં મજા આવે ને પુરી આમ જુઓ એમ કાઈદેસર
તો ભાઈ તમે એક કામ કરો મને તમે પાર્સલ કરાવી દેજો અંયા તો મેળ આવે હું પછી ઓકવર્ટ થઈ જાવ એમ કે તમે હોય ને એ હોય ને હું હોવ એમ
અરે કશું વાંધો નહી તારે ભાભીજી કરીને વાત કરવાની એમાં કઈ વાંધો નહી
હા એની બેન હશે કે
એની બેન દ્વારકા ગઈ છે એના બીએફ સાથે
એવું છે તો કઈ બીજું નઈ હોય ને રૂમ
એના રૂમમેટ બધા છે ને ફ્રેડ ને બધા નીચે ર છે ઉપર ર છે હ મકાન બો ભાઈ સરસ છે જો ને આમ બધું હારુ હૈ
એટલે છોકરીઓને મળે એ મકાન બાકી મને તો જે એક્સપિરિયન્સ છે એ પ્રમાણે છોકરાઓને ખાલી રૂમ આપી દે જેમાં
હ હા ના અયા રૂમ જ પંખો બંખો બધી વ્યવસ્થા ફિટ કરાવ ન પછી પ્લસ માંતું જો તો આમ કેટલા ખબર ત્રણ રૂમ છે અને જે રૂમમાં રહેવું હોય એ રૂમમાં પછી સંડાસ બાથરૂમ બધી વ્યવસ્થિત સુવિધા છે
એવું છે એટલે ટૂંકમાં એક આખું ઘરે જ આપ
અને ઉપરએ અગાસી ઉપર તમે રાતના બેહો ને તોય મજા આવે એવું છે
બઉ સારી વાત છે તો તો એ ભાડું કેટલું હશે
ભાડું મારેને પૂછવું છે હમણાં હું બે ત્રણ વખતથી ગયો પણ ટાઈમ જ નથી રહતો પૂછવાનો
વાંધો ની પૂછ લેજો એવું કઈક મારા માટે ગોતો ને તો
તો મેં તને કીધું તો કરી તને મકાન છોકરાને મકાન મલુ થોડુક અઘરી વસ્તુ બની ગઈ
એટલે તું તમને ગોતવાને કવ ને બાકી તો મા દૂતના ન ગોતલો
હા છોકરીઓ માટે ઈજી છે, છતાં પેલા તમે વાત કરીયે તો આ ચર્ચા વાત કરીને તમને કહું મધુરમમાં તો બો એક્સપેન્સિવ થઈ જાય એટલે તમને એટલું કોસ્ટલીય પાહાઈ ની પા ત્રીસો ચાર હજાર ભાડું થઇ ગયું.
થરાનગર મા ગોતો?
થરાનગરમાં આપડું ખુદનું જ મકાન છે, મામાનો છોકરો જો ખાલી કરે એટલે તમને આપણે આપી દેવાનું છે, પાંચસો રૂ પીયામા હા ઈનયારેશ છે ને નોબલ વાળો વિપુલભાઈ જો ઈ મકાન ખાલી કરે તો આપડે તને પાંચસો રૂપિયામાં આ પી દેવાનું છે, હમણા જે વીપીમત મહાવ
ની હાયરે રેવામા કય મેળ આવે એમ નથી.
એ ના ફે હું કેઈ વાઈફ સાથે રહી છે, એટલે ન મેળ આવેને
ઓ રે વાઈફ સાથે છે, તો તો નય મેળ આવે
એટલે જ ને બાકીતો તમારું ન્યાદ ન કર પેલા મને એ જ વિચાર આવ પેલા એતો જ હતો. એટલે તો હમણાં વચ્ચા ને જયારે મારા ઘરના સાથે હું ત્યાં જ ગયો હતો ને એ એ જ ને એટલે તો કઉ છું બાકી તો અવે ન વાઈફ સાથે અને નીચેના રૂમમાં દ છે બાકી નીચેનો રૂમ ભી ખાલી જ છે. ઉપર નીચે બે છે હા. આવી રીતના છે, હવે બધી અને ભાડું હું કે લાઈટ બિલ ને બધું આવું નોરમલ કોમન છે. કઈ બોવ વધારે કશું છે નય
આ તે વાંધો ને એ કઈ ખાલી કરી દે એમ હોય
ના ના ચોક્કસ ચોક્કસ જો કઈક વાત થાયને ખાલી કરવાનું ખબર પડે એટલે દાયરેકટ પેલો ફોન હું તમને કરીશ
હમ વાંધો નહી તોય ત્યાં છ ત્યાં નો ન થાય ત્યાં સુધી ક્યાંક બી
ચોક્કસ ચોક્કસ આ વસ્તુ તમે મને યાદી કરી દીધી એટલે હવે ન થાય ત્યાં સુધી તમને કટ નાખો તમારુ
હા તે વાંધો નય થઇ જાય તો એમ ઈચ્છા છે, મારી હવે એમ ટૂંકમાં સમજો આ હવે આઠ જણા એક રૂમમાં રેય જોઈ જોઈને અવે ઉ આમ થાકી ગયો છે થોડો
એમ તો તને વાત ન જયા એના પેલા ન રૂમ હતો ને એ બધો વ્યવસ્થિત હતો તું દાદુ
આપ હવે શું કરી એ અવે જો અમારા રૂમ માંથી ધવલ તો વહી ગયો હતો ઘરે ઠીક અને રાહુલ પણ બે મહિના ઘરે હતો હમણાં તો હવે એ બે જણા આમ નીકળી જ ગયાતા બે મહિના માટે હોસ્ટેલમાંથી ધવલ તો પરમાનેન્ટલી નીકળી ગયો અને રાહુલ બે મહિના માટે તો એ ટાઈમે ઈ રૂમમા બી બીજા બે આવવાના હતા તો એની બદલે હું એમ બી ના રૂમમાં આવી ગયો એ લોકો જોડે મજા આવે એમ તો બીજા અજાણા બે આવે એન કરતા મજા આવે તે
હા એ એક વસ્તુ તો છે.
જોઈએ હજી હું વાત કરી લઈશ સરસ ભાઈ બીજા કા રૂમ આપી દેય એમને
એટલે
હમ તો મને નથી લાગતું એમ બી આવશે કેમ કે એમ બી ને એ જગ્યા ગમે
એવું હે હા તો બઉ કઈ ફોર્સ ન કરે આવે તો ઠીક છે એમ
હ બાકી હું રાહુલ ને જાદુ તો અમારે તો જઉું જ છે, અલગ એમ કે એવું થઇ શકે તો અમ વહી જાય એમ
અચ્છા હવે, તો ઠીક છે, બાજ જ એ વસ્તુ બહુ ફોર્સ, ન કરે એમ
આમાં તો શૌ કોર્ષ કરવાનુ હોય, ભાઈ આવે તો સારુ ન આવે, તો વધારે સારુ અમારે
હા, એ તો પછી, એમમ બધું ક તું હવે, તો ઠીક છે, બાકી શું બધું બ વધારે હું ફોર્સ કરવાવામાંમ
બાકી હરેશભાઈ ખાલી, તો નહી જ રાખે બેડી કોક બીજા ને નાખ્યું તો દ
હા, એ તો છેજ, ને એનું કો મેનેજમેન્ટને બધી રીત પાપા હાયને બીજાને આપી દેશે અને અને બાય થઈ વે ક્યારે, આવે કે અદર ક્યારે આવવાનું જમવા માટે બોલાવાનુ કે એવું કઈ ન કરે
હા, સાત વાગ્યાનોો ટાઈમ છે.
અચ્છા, તો આપડે આલો કેટલા ચાલે છે, દસ પંદર મિનટમાંથી નઈ કરીમુ, તને કહ છુ.
હા, તે વાંધો નઈ, નીકળ્યો બીજું શું કોલ બતાવીએ પછી નીકળ્યુ
કઈ, વાંધો નને બીજુ હુ નાવા જઉુ જ પણ નાવા કઈ જવું નથી. જ, ત કે લીલામાં આપડે કપડાં ભી જોતા આવીએ
ના ક્યા કપડા ધોવા, તો નથી જાવું તમે નાુ હોય તમને આવીયો એટલું ક ટેન્શન, લ તમે એવું કઈ બઉુ મોટી વાત છે, નહી
હમ્મ, હમ્મ
ચીલ જ જોઈ, એ કઈ કેહેશો તો હું જવાબ દઈ દઈશ ને વાત ક, લેસો સાજતે
ક્યાં અત્યારે બાર છે, કે અંદર
હ, રસોડા માસઈના.
અચ્છા, ના ના ના આવુ તો ક છેને કે લીલામાં કપડાં તમ કેવું છે, એમ કલેક્શન ના હજારમાં એટલા શર્ટ ત
કપડા જેવા હોય, એવા ને જવુ, તમે એકલા જ જા હું બોર થઈ જઉ એ બધી વાસ્તુમા
ભાઈ બઉ કઈ વધારે, જોવા ખાલીમ જ હોને પછી, વાતું
પછી, રાખો ને જયારે, હ મોડમાં હોય થોડોક ત્યારે જશો
એટલે એટલે જ કવું ને કા આપડે બોુવાલ તો પછી ન રાખી કઈ વાંધો નહી, કોલ પછી હું ભેગા થાય હ આવું હોસ્ટેલ, ત્યાંથી જઈે
હા, તે વાંધો ને ચોક્કસ ખાવો તમે પછી જશું આપડે
એ બી જગ્યા અહિયા અહિયાં જવુ છે. આપડે નરસિહ મહેતા સરોવરષ તમે ગયા નથી તો આપડે જઈએ.
હા, તે વાંધો નને અ્યાં જાયએ
તમે નથી, ગયા ને એ જઈવા છુ એટલે એટલે જ ને જો, તમે જયા ન કે જ આવીએ પણ ત્યાં લગભગ એવું છે, કે ગ દી હમા પછી ટિકિટ લેવાની કઈ રીતના છે. જોતા
હા, એ રીતનું છે, જ સાઈ
હ થ, એ જ ને હા, વાંધો ન હ હ આવું પછી જઈ, હ તો નીકળી જ હુ
હા, તો વાંધો નહી, તમે આવો તો ખરી પછી વાત કરી સારુ હવે, તમે આવી જ જાઓ હલે હુ રાખુ હવે કોલ
એ હ
સારું ચાલો ભાઈ